હેલો હા મારી અવાજ આવે છે તમને
હા બેન તમારી અવાજ આવે છે મને શું કેવા માંગો છો બેન તમે આજે
હું તો આજે એક ટોપિક ઉપર વાતો કરવા મામાંગુ છું જે છે પ્લાસ્ટિક મુક્ત ભારત તો પ્લાસ્ટિક મુક્ત ભારત એ સ્વછ ચતા અને હા યારું સ્વચ્છતા ભારત બનાવવાનું એક મહત્વ ન અભિયાન થઈ ગયું છે આપણા ભાર ભારત દેશમાં અને બીજા ઘણા પણ દેશોમાં થયેલું છે આવું પ્લાસ્ટિકનો હું તો એ કું છ કે પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ એ પર્યાવરણ અને પ્રાણીઓ અને માનવ અ સંસ્થા માટે ખુબ જ નુકસાનકારક છે તેથી પ્લાસ્ટિક નો ઉપયોગ ઘટાડીને પર્યાવરણને બચાઓ એધર એક મ પ્રદૂષણ પ્લાસ્ટિક સરળતાથી એ નાશ નથી પામતું જે કોઈ જમીન હોય કે કોઈ પંચાયતી હો એ ગ ગળની એ નાશ નહી પામે તે જમીન ના અને નદીઓ અને સમુદ્રોમાં અને પાણી અને જમીનના પ્રદુષણ થાય છે. અ સળગાવવાથી હાનિકારક કોઈ માડો ફેલા છે જેના કારણે હવા પ્રદુષિત થાય છે. આવી ના. મનુષ્યના જીવનના કોજ પારગમભ્ય. સજાય છે જેમ કે તેને રગ ચારો કિરી આવે છે તે ધુમાડા ના કારણે. અને ઘણા પશુઓ અને પક્ષીઓ પ્લાસ્ટિકને. ખોરાક સમજીને ખાઈ લે છે તેના કારણે તેઓ બીમાર પણ પડી જાય છે. અને આ સમસ્યાના કારણે તે. આ સમસ્યાના કારણે તેઓ મૃત્યુ પામે છે અને. સમુદ્રમાં રહેતા અ કાચબો છે મછલીઓ છે અને અન્ય અન્ય અને પ્રાણીઓ છે તો તે ખુબ જ પ્રભાવિત થાય છે તો તમારું શું યોજના ઉપર
હા બેન તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે બેન હા હું જો તમને પ્લાસ્ટિક વિશે જો વાત કરું ને તો પ્લાસ્ટિક એ ઉપયોગી પણ
પર્યાવરણ માટે જ છે. હાનિકારક અ ખુબ જ હાની કારક પદાર્થ છે કુદરતી રીતે તે સડતું નથી અને જમીન પાણીને પ્રદૂષિત કરે છે. દૈનિક જીવનમાં પ્લાસ્ટિકના કચરાના નિકાલ અને વિઘટને. સમજવા માટે આપણે ખુબ જ ધ્યાન આપવું જોઈએ અને તેને સમજવા માટે આપડે બધા એ સાથ મળીને પ્લાસ્ટિક ને વધારે પડતું ઉપયોગ ન કરવું જોઈએ. પ્લાસ્ટિક ના મુખ્ય પ્રકારો છે ને ઘણા બધા હોય છે. જેમ કે આ પ્લાસ્ટિકનોો ઉપયોગ માત્ર એક જ વાર થાય છે જેમ કે અ સ્ટ્રો ચમચી અને ચાના કપ માઈક્રોપ્લાસ્ટિક વિશે જો હું વાત કરું ને તો આ પ્લાસ્ટિક ના પાંચ મિલીમીટરથી નાના ટુકડા છે. તે પાણી અને ખોરાક દ્વારા માનવ શરીરમાં પ્રવેશે છે. પછી એની પછી જો હું વાત કરું ને તો મલ્ટી અ લિયર પ્લાસ્ટિકની છે ને તે સામા વપરાય ખબર તમને પેપર અને બિસ્કીટના પેકિંગમાં વપરાતું પ્લાસ્ટિક આનું રિસાંય ક્લિનિક કરવું ખુબ જ મુશ્કેલ મુકેલ છે પર્યાવરણ અને સ્વાસ્થ્ય સ્ સ્વાસ્થ્ય પર આપણાને ખુબ જ અસર પડે છે. આ અ પ્લાસ્ટિકની વસ્તુઓ જો જમીનની ફળદ્રુપતા પણ ખરાબ કરે છે જેમ કે. પ્લાસ્ટિક જમીનમાં ભડતું નથી તે પોષક. તત્વને અવર જવર રોકે છે અને જમીનને બંજર બનાવે છે. ને દરિયાઈ જીવેનું જીવોનું તો મૃત્યુ પણ થઈ જાય છે જયારે દર વર્ષે લાખો ટન પ્લાસ્ટિક સમુદ્રમાં જાય છે. માછલીઓ અને કાજબા તેને ખાદ્ય પદાર્થ સમજીને ગળી જાય છે. અને તેથી તેની મૃત્યુ પણ થઈ જાય છે. અને ઝેરી રસાયણો વિશે વાત કરું ને પ્લાસ્ટિકના તો પ્લાસ્ટિક ના ઉત્પાદનમાં ડિસ્ફેનોલ એ વપરાય છે. તે કેન્સર અને હોર્મોનલ સમસ્યાઓ માટે જવાબદાર છે. ને ગટર લાઈન બ્લોકેજ ની વાત કરું તો ચોમાસામાં પ્લાસ્ટિકની કોથળીઓ ગટરોમાં ભરાઈ જાય છે આના કારણે શહેરમાં પૂરી જેવી સ્થિતિ સર્જાઈ જાય છે પૂર જેવી કારણ કે ગમે ત્યાં છે પ્લાસ્ટિક ની જો હું વાત કરું ને તો ઢોર પશુપક્ષી એ
હ એક પસ્ હા હ એ